હ
હા આવે છે અવાજ
હવે આવ્યો હા જય શ્રી કૃષ્ણ હા
બોલો.
તમને કઈ કઈ વેરાયટી આવડે બનાવતા.
મને મને બધી જ વેરાયટી આવડે બનાવવામાં તો જમવામાં બધું જ.
હા.
પંજાબી પણ ગુજરાતી પણ બધું મતલબ કે બનાવી દઉ બધું બનાવાનું ગમે પણ હા પણ ખરું ટ બનાવાનું રમ તો રોટલી રોટલા
રોટલી રોટલા ન આવડે એ મ
હા એટલે રોટલે હા બનાવતા બધું આવડે. પણ એમ બનાવવાનું બહુ કંટાળો આવે એ તો બલું ગેસ પર હેડું થાય ના એ બલ તો આમ. મસ્ત વગા કરીને મૂકી દીધું હોને તો એની મહેનત થાય. આ તો રાહ જોવી પડે પછી બીજું મુકાય એવ બધું રો એટલી વાની હો કાુખ ફટપત વેલી ચરે ના.
આપ મમ્મી ને એમજ રોટલી રોટલો બનાવવા કંટાળો આવે બાજ બાકી ક બધું બનાવીએે રોટલી ન બનાવે.
હા એજ એટલે મારે રોટલી બનાવાનીને તો મારી બેન ને કહું કે તું મને એ કર. તું શેખ હું બનાવ. તો એની બીુંધું શાકથી લઈને બહાર થય કે ગમે તે એ બધું બનાવી લે ફટાફટ.
હમ.
પેલા પેલા નવુંવું ગમતું તો આવતીટય તો આવડી ગયું એટલે અઘરું લાગે.
હા.
એ છે.
ભાઈ છે ભાઈ આ છે તમે.
હા ભાઈ ખરો જવાબને એવું જાય. હમણાં તે ફરવા ગેલા છે બધા સારા
હા હા.
અત્યારે કે ક્યાં આવ્યા કે તને એવું ચાલે છે ફરીએ.
હા હ. ભરૂચ મોટી સિટી ઓને
હા સિટી તો ખારિ મોટી.
તો તમે બાજુમાં ગામડામાં રહ્યો એમ હા.
ત્યાં નજીક ગામડા એમ તો બધી ઇન્ડસ્ટ્રી કેહેવાય ને દહેજ ઇન્ડસ્ટ્રી બધી કેમિકલ તો ત્યાં તમારે ત્યાં આ નજીક લાગે.
હમ.
સુવા ન કેટલા વાગે તમારે રાત.
એમ તો સુવા ન અમારે અગિયાર બાર વાગે જયા ફ્રેન્ડ લોકો બેઠા તો કોઈ ટાઈમ ન લિમિટ નહીં. ચલે્યાસ કર પછી હવે મોરું ઉઠવાનું ઊંઘ્યા કરવાનું.
તમે આ કેટલા ટાઈમથી કરો છો.
અ મારું આ તો હમણાં આ તાસ્ત. જ પૂરા કર્યા છે ને કરું છું બીજા.
પેલો પૂરો થઈ ગયો એમ.
ના એલે અત્યારે એ છે ને વીસ. ક્યાં છે વીસની ઉપર હ ખબર ને ક્યાં સુધી ચાલે હા એમ. એમ તો એવું કહેવાય છે ને કે એકસો એસી મિનિટ ઊડી થાય છે એમ.
હા એકસો એશ મનિટ.
હા અમારે એકસો દસ મતલબ કે પૂરા થઈ ગયા છે મિનિ તો.
અચ્છા મારો તમે બે ત્રણ દિ થ્યા જોઈન્ટ થયું છે. મારી નનંદ કરે ને એટલે મને કીધું એને આ તમે.
હા મને પણ મારી બેને જ કીધું કે આ રીત નું છે કર. પછી એને જ એ કર્યું કોન્ટેક્ટ કરાયો.
હા મને એને જોઈન્ટ. પછી હવે એ કે બે બેનો છે અને જોઈ કેન
હમ્મ.
એ તમે ઘર બેઠા એ કામ કરો તો સારું છે નઈ નઈ પૂરો નઈ. આ મને ચોથો યા પાંચમો કોલ છે. નથી હજી બે ત્રણ દિવસ થ્યાં હા.
બરાબર તો કઈ નઈ તમે કાલે પછી ફ્રી થાવ તો પાછી મને કેજો. પછી કેવું કે એક મેં કરું એક તો મેં કરો એ પછી તમારો ટાસ્ક- પૂરા થઈ જાય મારા ય પૂરા થઈ જાય.
હા એ હ એટલે હવે કાલે તો કોઈ ફ્રી નતું મને કાલે હા.
કાલે હું ફ્રી હતી પણ મારી સાથે કોઈ હતું નઈ વાત કરવા વાળું મારે એવું હતું.
એવુ હતું હું એ ફ્રી હતી પણ મારી સાથે કોઈ નતું.
હા તો મારે પણ એવું હતું મુ કદાચ કોઈ ફ્રી હોય ને તો મેં કરું વાત એમ. તો મારા આમાં કો વીસ થઈ ગયા છે તો બીજા થાય એમ તો કોઈ હતું નહી પછી આજે બેને કીધું. કે અહિયાં છે, તો તું વાત કરી લે બેન ફ્રી છે એમ. તમે એ સારું એટલે પછી એટલે એવું હોય. અમુક ફ્રી હોય તો સામે ના ફ્રી હોય એટલે પછી આપડે ટાસ્ક રહી જાય બાકી રહી જાય.
હા એટલે ન કાલે રવિવાર છે. કાલે બધા ને છુટી હશે.
હા.
વાંધો ની આવે ન.
હ કઈ નઈ ફ્રી થાવ અને હોય ઈ ને કોઈ વાર ઠીક ને ના હોય તો પછી મને કેજો. તો તમા
હા હમ્મ હમ્મ.
હમ્મ હમ્મ હા.
તમારી બેને કરે છે. એમને -
હા અમારી બેને તો બે ટાસ્ક આખા પૂરા કરી નાખ્યો ને ત્રીજું ટરડું પટવાયું-
હા
હા એને અલગ અલગ નંબરથી મતલબ કે લોગિન કર્યું હશે ને તો થઈ ગયું. એટલે એક જ ફોનમાં અલગ અલગ ના લોગિન કરીને બે પતાવ્યા ને અત્યારે ત્રીજું એના ફોનમાં ચાલુ છે. તો કઈ એ લોકોને બતાવે છે.
હમ્મ હમ્મ તમારાથી મોટા કે નાના.
ના ના એ નાની છે મારથી.
હા.
હમ્મ.
મમ્મી પપ્પા તમે બે બેનો ભાઈ હે એમ.
હા એટલે બેન તો મોટા પપ્પાની છે પણ સાથે જ મતલબ કે બાજૂ માં રહીએ ઘરમાં. એટલે જોડે રહી એટલે કે બધું-
હમ્મ હ
હા.
બાકી
પ્રાર્થના કરવા કરવા જાવ.
હા ફરવાની એ બધું જઈએ અત્યારે તો એવું વિચાર છે કે થોડીક વાર રેય ને પાછા જઈશું. ત્યાં પ્લાન છે એ બેસવાનું બધા ફેમિલી ભાભીને બધાં હાતે- બીજા એક ભાભી ને બેનો આવેલી છે બધી વેકેશન માટે કેય-
અચ્છા હા હા
શનિ રવિ તો ક્યાં આવ્યા તો પછી લોકો સાથે બેસીશું વાતચીત કરીશું- એકબીજાની ઉળાવા બેહીશું પછી.
હા તમારે કરવાનું કરવાનું શોખ ખરી-
હા ખારા ને- બધે આજુબાજુ બધે બો શોખ આવ- કોલેજમાં હતા તો એ બધા જઈએ હાથે બોલો તમને ખરાબ
અમારે અં વારી બહાર જ નીકળવાનો અમને ઘરમાં જ ગમે એટલે બહાર નીકળવાનું મન ન થાય. આખો કામ કરો ત કરી લઈએ. હા અમને ઘરમાં જ ગમે બારીશ શોખ નથી ગમ ફરવા કરવાનો એમ ઘર માં આખો દીખ્યો ને કોઈ કામ કરો તો કરી લઈ બારેને જવાનું કંંટાળ
એવું જાય અમા મમ્મી લોકો પણ એવું કરે એમ બહાર જવાનું કેમ તો કેના નહીં જવું આમને તેમમ ને બધું કર્યા કરે બેઠા બેઠા.
હા
અને અમૂકવાર તો અમને નાં નાખી કે અમે બે હો ને ઘરમાં કદા તો બેવ બેહો એવું કયને અમને કસે ક્સેના જવાડે
હા
પણ આ આજ જમાનાની છોકરીઓને ઘરમાં ફેશન ન ગમે અમા જેઠાણી છોકરીઓ છે બે એક સી. એ છે ને એક નટ નાની એમ કંપની મોટી સીએ છે જોબ કરે છે બોમ્બે
હા હા
લોકો આવે અહિયાં તો એક બી ઘરમાં ન બેસે જરા વારે ન બેસે ઘર અમને કે હાલો બારે ચર આલો યાં લો અ ન જઈએ મમ્મી
એ લોકોને તો કેવું કે ભણી ભણી ને થઈ ગયા એટલે એ લોકોને હવે એવું કે ચાલલે ફેમિલી હાથે રહી ને બધા બાર જ ફરી એમ
હા છોકરાઓ તો ક મારા છોકરાને એટલો બધો શોખ નથી બાર પિક્ચરોમાં
હા
કારણ તો જોઈએ કાર આખો ચાલુ હોય
બાર નીકળવાનું થાય એ લોકો આવે એટલે પાછાલ
હા નેયમાં જ મતલબ કે પછી લેટ થઇ જાય.
હા સમાજ આવી ગઈ હમણાં જોબ ઉપર જોબ વાળા ને પછી રજા ના મળે એટલે બોમ્બેમાં વ જોબ કરે છે ને બોમ્બેમાં એટલે વરસાદ હતો એટલે રજા થોડા દિવસ અયા બઉુ વરસાદ હતો મોમ્બે
હા હા બહુ મતલબ એ બધું ચ જ્યાં છે. ત્યાં બોજ વરસાદ છે ને જ્યાં નહીં ત્યાં કશો વરસાદે નહીં એવું છે.
રસ નથી હા એ
હા હા બરોબર
વરસાદ તો
હા એટલે ક્યાં હશે કે હજી છે
હા
મતલબ કે ગયા આવે કે હમણાં છે અહિયાં એમ
નૈ નની ગયા ગયાઈ
બરાબર હ
નાની તો ઘરમાં છે એમ કોમ કરે છે જોબ નથી કરતી જોબ પોતે છે જ પણ જોબ મળી નથી બોમ્બે માં કરવી છે મહેનત
બંને બહેનો જોડે
હા
ચાલે વડ એમ જો મતલબ કે હવે કેવું કે એક બેન ત્યાં સેટલ થઈ ગઈ બીજી બેન જાય તો પછી વાંધો ના આવે બે ને કંઈક
નહી પણ આ પીજી માં રહે છે એટલે અહીં રેવાનું કરવાનું બધું મોંઘું પડી જાય છે ને પોટી ન તો પગાર એટલો હોય એટલે વાંધો ના વતારી ભરી શકે આડી તો વીસ પચીસ પા હજાર કમા ને એ બધું પીજી માં દઈ દે તો પછી શું કામ નું ઘર બેઠા અમે એમ જ કહી છી તો અહિયાં જ કર ઘર બેઠા મા બાપ
હા સાચી વાત એ તો છે જ વરી કારણ કે હવે તો જો ને ભણવાને એના પાછ એટલો બધો ખર્ચો થઈ જાય તો આપડે કમાઈ તો અડઢડી માં નની અડઢી જતી રે બધી
એટલે એમ ને
હમ હમણાં અમારે એવું જ હતું અમે વડદરામાં અમે બેન પૂછવા ગયા તો પીજી માં જ મતલબ કે કેટલા મતલબ કે દસ હજારની ઉપર તો ખાલી એક ખાલી રેવાનું ભારુ ખાવા પીવાનું બધું અલગ પચાસ હજાર ની ઉપર બધું એ થઈ જાય ફી એવું હોય પાછી તે બધી
એ જ ને અમારે મોટી નો તો વીસ હજાર તો ખાલી રેવાનો ખર્ચો છે ખાવા પીવાનું અલગ બધું આવા જવાના ભાડા ઈ જ કેટલો ખર્ચો થઈ જાય પણ સીએ વાળા ને વાંધો નો આવે હોય થોડો પગાર જ સારું હોય એટલે નઈ તો પરાણે
ના હોય એમને તો સ્ટાર્ટરમાં તો કઈ જ ના હોય
એટલે એ ઈજ ને
અમારે એમ કોણ છે પણ અમારે કેવું કે હ અમારે એમ કોમે થયેલું છે પણ કેવું ક ગામડા માં એક તો નોકરી ના કરવાડે. અને બીજું કે કરીએ તો આપડે મતલબ કે જેવી જોઈએ ને એવી મળે ના એમાં લારીયા વાળી કરવાની બધી
હા અમારે વાળી એમ જ કેહ છે કે અહિયા મારે જેવી કરવી છે એવી નો મળે એટલે હું અહી યા તો કરી જ હમ્મ કરીશ તો બોમ્બે જ કરી બોમ્બે કરીશ ખર્ચા એટલા થઈ જશે જવાનો મતલબ હુ
હા એજ ને પણ ના મુૂકવા પછી એવું થાય કે ના બધું જ કરવું છે પાછી અમૂક વાર તો એટલી જીડ હોય ને
ભણવાનો શોખ નથી એને જબરદસ્તી બી કોમ કરાવ્યો છે પહેલું વરસ કર્યું બીચુ વરસ કર્યું હવે ત્રીજ વરસ મા છે
હાચી વાત એ તો કઈ ની હા કઈ ને એ તો કઈ ને કઈ વિચાર જ હોય કે આગળ હું કરવું છે ભવિષ્યમાં
હા અને કેટલો સમજાવે બે બેનો ઓલી મોટી
હ
ભણ ભણ ભણ નઈ તો પપ્પા ની જેેમ તારે દુકાને બે
અમુક ને બીજામાં શોખ હોય ને એટલે આમ એ ના થાય.
હા
એમને કઈ કેરિયર બીજું કઈ વિચાર્યું હોય કે હું ભન્યા છે એ બીજું કઈ કરીશ. તો અત્યારે જો ને બી કોમ કરી નાખે એમ કોમ કરી નાખે પણ અમુક વાર તો આપણી બાજુ તો લાઈન પડી જાય પછી. જેવું ભય ના હોય એવી નોકરીઓ ના મળે.
નથી મળતી
હા
આમ આમાં બીકોમમાં અને બીબીએમાં કઈ નોકરી ક્યાં મળે છે એવી હવે દસ પંદર હજાર દસ પંદર હજારમાં ક્યાં થાય છે.
કઈએ જ ના થ દસ પંદર હજારમાં તો આપડે આવવા જવાનું પેટ્રોલ કરવો. કે બીજો કઈ ખર્ચો કરો બસ એમાં પડી ગયાને મોજ શોક કરવાનો તો કઈ એજ ના હોય સમય જ ના હોય.
હા હા એજ ને હમ એજ કઈ જ હણા ટાઈપિંગ ક્લાસ ચાલુ કર્યા છે ટાઈપિંગ ટાઈપિંગ પાછળ જ સ્ટ્રેનો કઈ છે, સ્ટ્રેનો માં અભી નાના કરે છે, હમ.
આપડે મતલબ એમ કે છે.
કઈ તો ભવિષ્ય ન કરવું પડશે ને તારા પગે રહેવું પડશે ને તને. એક ધંધા માં બે ભાઈઓ તો છે, જે ક્યાં ક્યાં જાય છે, દુકાનમાં.
સાચી વાત છે.
હમણા તો પરાણે પરાણે.